હેલો, શું કરશ?
બેઠી હું બે હું કે તે મત્ હે બે બંધ કરી દીધું એ
અચ્છા હા એને ઈ કેવું કરે ચાલુ કરે બંધ કરે ચાલુ કરે બંધ કરે એને એનું જ નક્કી ના હોય. બે દી થાતા હોય ને બે દી થાતા કાઢી નાખે.
તો હું તોઈ જ કહુ કહ યુઝ કરું દખવ યુઝ કરે દ.
હા-હા.
તો ઇા રસ તો તો ઇા રસ હુ કઉ મૂક ભાઈ ઈ તો એનું આપણે મજા નો આવે. મોૂડો એવી રીલસ્વા
હ પ તારો એડ કે નઈ મારામાં આવતો તો, તારામાં આઈ ગયો?
તું માયરા સર્ચ કર માયરાનું સોર્સ કર
હા-હા. જો લી એ તો મને પછી વોટ્સએપ કરી આપ છે અત્યારે તો વધ
હા-હા.
હા બોલ કેવું છે હું હાલે
કઈ નહીં જો હું મને ઈજ વિચાર આયો મેં કીધું યુઝ કરે હે કે નહીં લાવ પૂછું તો ખરા
એને હું યા કરતી ને પાછું બંધ કરી દીધું.
હા, મન હોય એ તો હમણાં ચાલુ ઈ કેતી પૂછ કેટ પૂરુ થાઈ ને પછીને મમ્મી મોબાઈલ આપી દે કરશે પાશુ
હા, એને ચાલુ હે. પણ એ મારા મમ્મી કયરુ છે.
હા એની સ્કૂલ હતી ને તો એ મમ્મી એ ફોન લઈ લીધો હતો અવે તો
હા, બરાબર. કે બીજું હું હાલે?
કાઈ નહીં જો બધાએ કંટાળી ગયા ને આ નીટને કે બાર દી પૂરા થાય ને એટલે કે અમાર જાન છૂટે ગયા.
હમ ઈ નીટ ની એક્ઝામ દેવાની હે?
ના-ના, મનું નથ દેવાની.
બરાબર, એને તો એમેય કંટાળી ગઈ તે આપણી જેમ. ના-ના જ કરતી તી પછી
હ હુંન મનુ નહોતા દેવાના વૈશાલી પછી આ લૌકિક. પછી આ ધ્રુવી. ને દિવાશ કુવા
હા દેવાંશી દેવાની હે.
હા દેવાની હે ને.
એવું હો મારી વાત થઈ હતી ન્યારે હવારે જ.
હા એઈ દેવાની હે સવારે ઈ કેટલા કેતી ઘર જ કરી કે હું સ્કૂલ નઈ જાય એમ.
અચ્છા તો સ્કૂલે ન જતી એઝામ દેવા કરતા.
ના એ કઈ નહી, ઘરે કરે કરે.
હમ તમાર બાયોલોજી વાળાને બહ ક લાંબુ ખેંચાયું.
તો હાવ એ મે હુધી હોય ત્રણ તારીખ હુધી.
હમ.
મેં તો મૂકી દીધું મે કધું મારે કઈ નથી કરવું ભાઈ ગુચકેટ પૂરું એટલે આપડે પૂરું.
હમ બરાબર.
પેલા તો મન હતું ત્યા ને આપડે કઈ.
હા.
પચી
હવે કો ટાઇડ એટલા ને ગમ થાય કે કઈ ન કર.
હરે
હ્યાં શું કે છે?
ઓકેસ તું.
અ હું એમ કહું કે કંટાળા એટલા કે એમ થાય કે હ કઈ નથી કરવું એમ.
હા હાચી વાત છે હ. કંટાળે ક્યા કોન્ટાળો આવે. યોગ હતો.
હમ છૂટા થાય. તો હારો એમ સાથે તુ. થઈ ગયા. ના હવે વાંધો નથી ક.
હા ઈ ને ગુંજ કેટ દેના હતી બસ એવું બ. પૂરો એટલે આમ થયું હાસ.
પૂરું થયુંને એટલે એવું ઓપ થઈ ગયો ને મને તો.
હમ. પછી એમથી આપડે આઝાદ થઈ. ક્યા હાવ.
હા હાચી વાત છે. તો સ્કૂલે મજા આવતી ને, ખાલી વાતો કરવાની મજા આવતી બાકી. કે કઈ ના.
હા એને એ ઓમ કૃષ્ણ મજા આવતી એને કરતો.
હમ. ઓમ દસ ધોરણો થી બહુ મચા આઇવિ. પણ પછી ન જ આવતી અગિયાર બારમાં.
હા મન તો હે ને હોસ્ટેલ ખાલી કેન્ટીન જ ગમતી.
હમ સાચી વાત મને કેન્ટીન જ ગમતી બીજું કઈ ના ગમતી. તો
મોને એની એક ઘટી
સ્ટાફ તોને ન ઓચરી ક ના ગમતો મને. બધા એટીટ્યુડ વાળા કેમ જણાય. કરવાવા હોય.
હા. તું એ લોલ કેટલો?
હે.
પછી યાં નીચે નહી બેહવાનું આમ નીકરવાનું
સાચી વાત હે ખોટા રુલ તા સાવ નો હોય એવા.
તો હમણાં ઈ ય લકી ની બે જાય હે ને તો એને મેં એમ જ કે નીચેની બેહવાનું આમ નીકળ પણ તડકામાં કોણ બેહે હાવ? નીચે ય કેમ
બોય સ્કૂલને જાય હે ને? તો કે ગર્લ્સ જ
ના આવે. ગર્લ્સ જ છે ને એટલે બોઈઝ થોડી.
એવું હે એવું કે કઈ ક્રિષ્નામાં એવું કર્યું ને કે હવે તો રેલવાળાઓના બોઈઝ સ્કૂલે નઈ હા બોઈ સ્કૂલે લઈ જાય એમ.
ના હવે ગર્લ્સ ને તો ગર્લ્સ ખૂલ જ છે.
બરા
બોયઝ અયા જાય એટલે બે એ પૂરું થઈજાય.
અચ્છા હા હાચી વાત થઈ તારી વાત હાચી.
તો અહિયાં કેટલાય હે માય
હા હા કે
કઈ નહિ છો હમણાં જિંદગી હાલે હ હમડા હા જે બહાર જવાનો. .
હમ્મ બહાર નો ખાસ આવે કે ન ખાતી, તને બો શોખ તો મમરા ખાવાનોવે હવે મમર ખાતી હશેને આખો દિવસ.
હા ઈ તો હેજ ને મજા આવે મોમરા ખાન
હમ્મ મમરાજ .
હા હા, કેમ કે નથી. કેવું મજા આવત મન તો. એક વાર કે કંઈય જ નઈ.
હ.
આપણા કામ નું હોય ને.
હા હાચી વાત ને હારુ ખાવા મળે એટલે.
હા બાકી હોસ્ટેલ ન તો બાપા કેવું હતું.
તો અહીંયા કઈ કીધા છે કે નહી ભાઈ.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
એટલે એઈ લોકો ટિફિન લઈને જાય હમણાં?
કોણ?
એ લોકો ટિફિન લઈને જાય એમ. ઓકે નને કઈ તું નહ કેમને અહંયા જમી લેજો કેવું કઈ.
હ એવું હોય, પી તો વહીચાવાનું હોય એમાં શું હોય. કેમ કે સ્કૂલેથી કીધેલું જ હતું ને સિસ્ટમ જ આપડે, કે અહીયા આવે ને ન્યાચ મળને તો ને આવું ટ્યશન લઈને જવું પડું.
તાર બહ વાજકીયો.
અરે હું એમ કહ છું કે ત્યાં સ્કૂલેથી કીધેલું જતું ને ટિફિન લઈને જવાનું.
ના એવું કઈ લોકો નહોતું.
પણ આપણે આપડે ભણતા નું કીધું કે ટિફિન લઈ નો આવતા. મતલબ બપોરેની
હા હા તો પછી આ લોકોને કઈ કીધું નઈ એમ.
પણ તો એને ક્યાં છે સ્કૂલ પૂરી થઈ કેવાય નીટ તો બાકી જ છે ને તો એને જમવા દેવાનું છું એને.
તો એ લોકોને કઈ કીધું નથી એટલે પછી તો ન જાતા એ કે ભ કઈ કીધું હ
બરાબર, સાચી વાત છે રોના જ ભય કુટુંબ જવા.
તો ખોટા ટોન બન કરતા હારવા પટ્ટયા પટ ફેન ખાઈ
હા એ વાત ત્યારે હાચી.
હમ. કઈ તો કોહ ચર ના કેટલો યાં ચાવડાસર પફ ખરસ
ભૂજનાલયમાં જમવાનું સરું ના આવતું.
હમમ બે ચાવડાફ ખા ત હતા.
હા હા શું?
ચામડાસર પફ ખા ત્ય્યારે તું હતી?
ના નોતી ન ત મને ઓકે કીધું તું કદાચ મ કે કીધું એ. અને કઈ બાળક છ ઓટ લખવડે હો હતાના.
એ મને હા અમે હતા ત્યારે તો અમને ખોડું હતું.
હા હું નહોતી તે દે હું એક ગુલી જ મારવી પડતી મ જદ ન આવતી ન આખું દી દોસ કલાક બેવું એટલે. હવારે આઠ નું જાવ ને હાંજે આઠ
હા એ તો હે જ ને ઓ
તનું મેળ ભાઈ.
પૂરું જ કરી નાખે આખી એક તો ન્યાં વાચવાનું મ થાય હું લખ બહાર નઈ જાય બહાર વાતો કરશ.
હા તો હું મે શું કરતા એજ કરતા.
હમ્મ એમાં નક્કી જ કરાય કે હાલી કે આપડે બહાર વહી જાય. કઈ પણ આમ લઈને. એ તો કોકચોવે એટલે ખબર પડે.
હા સાચી વાત છે અમે એ ન કે એજ પતા ભાઈ બીજું. તો હું કરીએ.
હમ્મ કોઈ જોય નહી અમે બહાર ના કરી અમને. પરફ્યુમને સ્મેલ આવે એટલેમ જાય. ઉ સ્મેલ થી એલર્જી હૈ.
હે એવું કોને કહેતા ત રીચિકા મેડમ ને.
હા પાયલને રિતિકા ઈ બે ને અમે ખબર હતી કે વાતો કરવા છે એટલે કઈ કેતા નઈ કે વાંધો નઈ કે તમારે વાતું કરવી કે બાર બેહી જવાનું કે.
અચ્છા ઓલી લકીને ભરતું ને.
કોની.
હમ્મ એ મેડમ હોય ર કે ના.
એની તો હા પાયા લઈને દુશ્મને.
હા પાયાલને દુશ્મની હતી ઓલી રીતિકારે પડતું કેને.
ના ના કોઈ હાર નહતું પડતું અમારે.
ઈમન કેતી કેને અમાર હોસ્ટેલિયા મેડમ મારે ભરતું હતું પટલંગો.
ના રીતિકા નઈ બીજી મે મોતી નહી તો વહી ગયું.
ના ઓલી સુમીતા મેડમ કોક હતી ને કકડી ગઈ કા?
હા ઈ નીકળી ગયા હવે રીતિકા ય જવાની હૈ
એ કોને લગ્ન એ લગ્ન હલી?
કે હા આ રિતિકા એંગેજમેન્ટને હે વિનતો વાળા?
ઓ હારુ પયના. તો હૈ.
હા તો એ મન તો રાખતો કેને લને જવા દયે.
કા એને હું?
હું કયો હો?
એ રીતે કે એન્ંગેજમેન્ટ રીતિક રી એેજમેન્ટ તો મન નથી લાગતું એ હવે નીકળી જવાની ને મન નથી લાગતું કેને સજાવા દેએ એના.
એલે એંગેજમેન્ટ હોય તો છેવાજ ને કેત કરે?
એટલે એંગેજમેન્ટ પછી તો એમ હાવનીક ર હતી.
હા એના એનું ક કે એને થોડી દ ને નીકળવું હોય તો કેરી થોડી રાખે પરાણે.
તોય જોજેમ તું
હા હા. પણ કેમેિસ્ટ્રી ને હારી ટ્ બતા છે રાક્ષી પોરાનું. સેલેરી વેલેરી બે ચારોચારો ધારીને
હા એ કે હોસ્ટેલ વાળ કે રીતિક ન જવા દ
હમ.
કે હારી હારી મેડમ હું તોય જઈ કે પછી. તયા કોણયા ટ્વવીટર હારુ.
સાચી વાત, કોઈ વધે નહ.
તો એક ભૌતિક-ભૌતિક નીચ ભણાવ
હા પણ ઈ ફિઝિક્સ માં મા સ્ટર હે કા સારું હાલ મને ફોન આવે હ પછી વાત કરો આ.
હારૂ હારુ બાય.